કેમ છો તમે, મજા માટે છોને, ઘરે બધા કેમ છે?
હા એકદમ મજામાં છે ઘરે પણ એકદમ મજામાં શું કેવું તમે શું ચાલી રહ્યું છો હમણાં ઘરે?
હમણા તો કઈ નહી હમણા તો એક્ઝામ ચાલી રહી હતી તો તે બાબત ઉપર હમણા વાત ચાલ્યા કરે છે ઘરે અને હું પણ હમણાં ભણતણ ઉપર ધ્યાન આપી રહ્યો છું અને હમણાં જે પેપર ગયા એ ખુબ જ સારા ગયા કારણ કે મહેનત પણ એવી સારી કરેલી હતી. તમારી કેમ છે ચાલી? કેમ ચાલી રહી છે એક્ઝામ?
અરે એક્ઝામ તો અમારી સારી ચાલી રહી છે અને મેં બધા જો મારા સ્ટુડન્ટ છે. મેં જોવ મેં જોવ તે શિક્ષક છું એટલે મે બધા ન સુડન્ટ એટલે કે બધાને ભણાવું છું દાખલાને એવું કરાવું છું તો મેં જે જે માર્ગદર્શન આપ્યું હતું જે દાખલા આઈ એમ પી આપ્યા હતા અને થીયરીમાં પણ ઘણું બધું આઈ એમ પી આપ. તે બધું જ પૂછાયું છે અને તે માટેથી ઘણું પૂછાયું છે એન સી પી પણ ઘણા પૂછાયા છે. એટલે બધા વિદ્યાર્થીઓ પાસ તો થઈ જશે અને મને એવી આશા છે કે અમુક જે વિદ્યાર્થીઓ હતા જેના પર મને ઉમીદ વધારે હતી તે લોકોને મારા ખુબ જ વધારે આવે એવી આશા છે અને ગુજરાતમાં કદા ટોપ રેન્ક પર આવી જાય ને ભારતમાં કચ પ્રમ નંબર આવી શકે એવી મારી આશા છે. તમે કેવું છો તમારું પેપર કેવું ગયું છે મે જેપર વાંચ્યું હતું તમે.
હતું અને ટેપ પણ બહુ જ વધારે પૂસાય્યું હતું જેથી કરીને હું બધો એમ્પિકેશન કરી ગયેું અને મારું પેપર ખુબ જ સારું એવું ગયેલું મારું શિક્ષણ આજકાલમાં થોડુંક ખરાબ જાય જાયા કરતું એવું મને લાગતું હતું કારણ કે મારી બાજુમાં જ લગ્ન હતા પરંતુ મેં શિક્ષણ ઉપર વધારે ધ્યાન આપ્યું અને તમે જે આઈ એમ પી આપેલા હતા ક્વેશન થી મને ખુબ જ એવી સરળતા રહી અને બધા ક્વનમાં વાંચી ગયો હતો અને ટેસ્ટ ક્વેશન પરીક્ષામાં પણ આવ્યા હતા અને મારું પેપર ખુબ જ સારું ગયું અને રિઝલ્ટ પણ સારું જ આવશે એવું મને આશા છે અને રિઝલ્ટ આવે તેની હું રાહ જોઈ રહ્યો છું.
હા વાત તોરી એકદમ સાચી છે તો અમે રીજાની રાહ જોઈ રહ્યા છો અને બધા વિદ્યાર્થીઓ પણ રીજ રા જોઈ રહ્યા છે. પરંતુ જયારે એઝામ ખતમ થઈ એટલે કે બધા પેપર પટી ગયા ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને મારા ફોન આવ્યા હતા એ લોકો જણતા હતા કે અમારા પેપર ખુબ જ સરસ ગયા છે અને અમુક વિદ્યાર્થી તો તા પચાસ માંથી કે મારા પાંત્રીસ ઉપર માર્ક આવી જશે ને એ એસી પ એસીથી સિટર માર્ક આવી જશે એમ ઘણા બધા વિદ્યાર્થીઓ કીધું. તે બદલ મને ખુબ ખુબ ખુશી પણ થઈ છે. પરંતુ અમુક પેરેન્ટને મેં જયારે વાત કરી ત્યારે એ પેરેનસ મને એવું પણ જણાવ્યું હતું કે અમાર છોકરા લોકને અતાર શું ટેન્શન વધારે લઈ લીધું હતું એઝામ બાબતનું તો એ બાબત અંગે એ લોકોનું જે માનસિક હતું તો એ લોકોને જે સ સવાલ આવડતો હતો ક્ચન દાખલા જે આવડતા હતા તે પણ ત્યાં જને ભૂલી ગયા હતા અને એ બાબતે એ લોકો લખી શખ્યા રહ્યા હતા અને અમુક જણાય જે ઓછી મહેનત કરેલી પરંતુ જે ન નહી લીધ હતું એ લોકોનું પેપર મ ગયું કારણ કે એ લોકો ટેન્શન નહી લીધું ટેન્શન લીે ઘણું બધું ભૂલાઈ જાય છે જે આવડતું હોય તે પણ ભૂલાઈ જાય છે એતલે ટેન્શન નહી લેવ જોએ શું તમને કઈ ટેન્શન થામ વખતે કે પછી વત
હા મને પણ એવું જ થતું હતું મને પણ બવ વધારે ટેન્શન થઈ ગયેલુ હતું કારણ કે એક્ઝામ હોય ને ટેન્શન ના હોય એવું તો બની ન શકે કારણ કે એક્ઝામમાં મને પણ બહુ ટેન્શન થતું હતું પરંતુ મેં મારા મનને થોડું કાબુ રાખ્યું અને ખુબ જ વાંચેલું હતું મહેનત પણ એવી કરેલી હતી જેથી અ ખૂબ જ સરળતા રહી મને એક્ઝામમાં લખવા બાબત અને મેં વાંચેલું તે જ આવેલું હતું તમે એમ પી આપલું હતું તે જ આવેલું હતું એટલે જેથી કરીને મેં યોગ્ય રીતે લખી તો આવેલો જ છું કારણ કે એક્ઝામમાં ટેન્શન તો બો જ થતી હતી પરંતુ મને એવી રીતે કાબુ કરેલું હતું કે મેં બધા પ્રશ્નો યાદ કર્યા અને ત્યાં લખ્યા પણ જો આપણે ટેન્શન લઈએ તો ત્યાં જઈને બધું ભૂલી જ જવાય છે જેથી કરીને આપડે જો વાંચેલું હશે તો યાદ આવી જશે તો આપડે એટલી બધી ટેન્શન ન લેવી જોઈએ મારા હિસાબથી તો કારણ કે ટેન્શન લેવાથી બધી વસ્તુઓ ભૂલી જવાય છે જો આપણે ટેન્શન ના લેેશું તો ખુબ જ સારું રહેશે એવું મને લાગે છે
હા તમારી એક વાત એકદમ વાત સાચી છે ટેન્શન નહીં લેવુ જોઈએ ને એક્ઝામ શું છે દર વર્ષે આવ્યા કરે છે તે હિસાબે આપણે તૈયારી કરવી જોઈએ અને એક્ઝામ આપવી જોઈએ એમાં કઈ ડરવાની જરૂર નથી બટ આ હું વિદ્યાર્થી હોય છું કે જે એક્ઝામમાં એ લોકોને જે માર્ગદર્શન આપવામાં આવે છે ત્યારે શિક્ષકો દ્વારા જણાવવામાં આવે છે કે તમે ચોરી કરતા પકડાશો તો તમને આટલા વર્ષની જેલ થશે આટલો દંડ ભરવો પડશે અને જો ચોરી કરતા પકડાશો તો તમારે બે ત્રણ વર્ષના જે એક્ઝામ છે જે રેગ્યુલર એમ અપાશે નહીં બેન કરવામાં આવશે એમાં એ બધું સાંભળીને વિદ્યાર્થીઓ ડરી જાય છે પરંતુ આપણે એના પૂરતું એ બાબતને ધ્યાન આપવું જોઈએ પેરેન્ટ્સ તરીકે તો ને કોઈ બી દળે એ લોકોને ગભરાવા ન જોઈએ ને એક્ઝામનો ટાઈમ પર એ લોકોને બહાર પણ બહુ રમવા મોકલવાની જોઈએ અને ફ્રેશ થવા માટે સાંજે કસરત નહીં કરવા જોઈએ અને સારું એવું નાસ્તો પણ કરવાો જોઈએ એ બધું કરવો જોઈએ શું તમે કેમાં આપી હતી એક્ઝામ તમને કઈ ટેન્શન થયેલું હતું તો તમે શું કર્યું એના ઉપાય માટે
તેના ઉપાય માટે પેલા તો મને તે બહુ જ ખરાબ ટેન્શન થયેલું હતું પરંતુ મેં પોતાને એકદમ શાંત રાખ્યો હતો ખૂબ જ મે યોગા કરું છું સવારે ઉઠીને અને સવારે ઉઠીને રનિંગ કરું છું તેને મને ખુબ જ વધારે મદદ કરેલી હતી જેથી કરીને મને ખૂબ જ સારું રહ્યું હતું એવું એક્ઝામમાં અને મારા પેપર પણ ખૂબ જ સારા ગયા કારણ કે તો પહેલેથી જ આપણે શિક્ષણ સારું હશે અને પહેલેથી જ આપણે અ ખુબ જ મ મહેનત કરેલી હશે તો આપણને ખુબ જ સારું પડશે એક્ઝામ આપવામાં અને જો આપણે પહેલાથી મહેનત ન કરેલી હશે તો આપણને એક્ઝામ આપવામાં ખુબ જ ખરાબ રહેશે આપણું પેપર પણ ખરાબ જશે જેથી કરીને આપણે મહેનત એવી કરવી જોઈએ કે જેથી આપડું પેપર સારું જાય આપણે પહેલાથી જ એટલી મહેનત રાખવાની કે ભાઈ પેપર સારું જાય નહીં તો આપડણે ટેન્શનમાં ટેન્શન માં બધું ભૂલી પણ જશું જે વાંચેલું પણ અને ઉપરથી આપથી વાંચશે બી નહ જો ટેન્શન વધારે લેશું જેથી કરીને આપણે શિક્ષણ ઉપર વધારે ભાર આપવું જોઈએ
અને એક્ઝામ ન કોઈ દિવસ પણ ટેન્શન નહી લવું જોઈએ એક્ઝામ એક રમત છે હમે આપ સામે ચુનોટી છે એમ માનીનેને આપી દેવી જોઈએ અને ચુન માં હમેશા આપણે જીતવું જ જોઈએ એક એક્ઝામ આપડું આપડું કઈ ફ્યુચર ડિસાાઈડ નથી કરતું આપણે ફેલ થયા તો પણ ઘણા બધા ર કેટલાક મારા સાથે બના એવા પણ બન્યા છે એટલે કે મારા સ્ટુડન્ટો તો ઘણા બધા પાસે થઈ ગયા છે પરંતુ જે સુરત છે જે મોટી મોટી સિટીઓ છે દિલ્હી ત્યાં એવા બ બન્યા હતા કે ત્યાં જે વિદ્યાર્થીઓ ફેલ થયા તો ઘર ઘરના પેરેન્ટ એ લોકો એમ કરીને એ લોકોએ ગલત કદમ પણ ઉઠાવ્યો હતો તો એ બધા કદમ નહીં ઉઠાવવા જોઈએ અને એ બધું કદમ ઉઠાવવાની કોઈ જરૂર નથી ભલે તમે ફેલ થતો તો પણ ઘણા બધા ઉપાય છે જેમ કે આઈટીઆઈ કરી શકો છો ડિપ્લોમા કરી શકો છો ઘણા બધા રસ્તા હોય છે અને તેમાં પણ તમે પોતાનું ફ્યુચર એટલે કે ભવિષ્ય બનાવી શકો છો એવું જરૂરી નથી કે તમે દસમાની કે બારમાની પરીક્ષા આપીને તમે પાસ થાવો અને સારો એવો પગાર મળશે તમને તમારું ભવિષ્ય સાચાઈ જાય એવું હોતું નથી તમારે ટેન્શન અર અને હું તો તમને એમ પણ કઉ છું કે હજુ પણ તમે કવો છો કે પેપર સારા કહ્યા પડજો કોઈ પરિણામ ખોટું આવે તો તમે રિચેકિંગ પણ કરી શકો છો જો તમને પોતાની પણ પૂરેપૂરો વિશ્વાસ હોય કે તમે પેપર આપ્યું છે તે સો ટકા સાચો જ છે ને તમારા માર્ક આવશે જ આટલા તમે ધારેલા હોય એટલા ને તેના કરતા પણ એક બી માર્ક ઓછો આવે તમને વિશ્વાસ હોય તો તમે તે બાબત અ રિચેકિંગ કરાવ શકો છો એ માટે તમારે છે ને ફમ ભરવાનું હોય છે અને જે તમારી મેન કચેરી હોય ત્યાં જઈને મુલાકાત લેવાની હોય છે થોડા ઘણા પૈસા ભરવાના હોય છે એટલે કે પાંચસો રૂપિયા આશરે થોડ ભરવાના હોય છે ને જો તમે તમારો એક પણ માર્ક વધ્યો તો તમે જે પૈસા ભરલા હોય છે એ પાછા મળી જાય છે પરંતુ જો માર્ક તેટલા ને તેટલા લઈ ને કોઈ ભૂલ નહી મળ પરફેક્ટ પેપર ટપસલું હોય તો તમને પેલા જે પૈસા ભલા હોય તે મળતા નથી એ બાબત અંગે ખાસ ધ્યાન રાખવું જોઈએ એ મે તમને બધા બાળકોને પણ જણાવ્યું છે પેરેન્ટ્ને પણ જણાવ્યું છે કે કોઈ પ્રોબ્લેમ હોય તો તમે આવું કરશો તમારે શું આ બાબત અંગે ક કેવું છે કે જાણવું છે
હા મારા ફ્રેન્ડને પણ એક વાર એવું જ થયું હતું કે તેના ખુબ જ ઓછા માર્ક આવેલા હતા અને તેને એવું રીચેકિંગ કરાવેલું હતું રીચેકિંગ કરાવથી તેમને તે પાસ થઈ ગયો હતો અને તેમને એટલો કોન્ફિડન્સ હતો કે ભાઈ મે પાસ થઈ જ જવા કારણ કે તેને એટલી મહેનત પણ આપેલી હતી અને તેને રીચેકિંગ કરાવ્યું અને તેના પેપરમાં પાસ થઈ ગયો અને ઉપરથી તેના જે પૈસા ભરેલા હતા તે પૈસા પણ તેમને મળી ગયા જેથી મને ખુબ જ ખુશી થઈ કે ભાઈ તેને જે લખેલો હતો તેના યોગ્ય માર્ક મળી ગયા જેથી કરીને કોઈક વાર શિક્ષક થી પણ ભૂલ થઈ શકે છે તપાસવામાં જેથી કરીને અ આપણે એ બાબત ઉપર પણ ધ્યાન આપવું જોઈએ જો આપણને કોન્ફિડન્સ હોય કે ભાઈ આપણે બરાબર જ લખેલું હોય તો આપણે રીચેકિંગનોો ઉપયોગ પણ કરી શકીએ છીએ જે ખૂબ જ સારી બાબત છે એવી બાબત બનાવવી જોઈએ બધાને કારણ કે તે અ વિદ્યાર્થીઓ માટે ખુબ જ સારું રહે છે એવું મને લાગે છે
હા તમારી વાત એકદમ સાચી છે વિદ્યાર્થીઓ માટે ખુબ જ સારી બાબત જાણે છે અને એક્ઝામ નો એક મોટો ફાયદો એ છે કે એક્ઝામ ના આપણને ખબર પડે છે કે કોઈની યાદ શક્તિ કેવી છે કોણને વધારે યાદ રહે છે આમ કારણ કે આપણે ઘરે જો મહેનત કરીએ તો આપણને એવું થાય છે કે અંદર થી વિદ્યાર્થી તરીકે કે એ બધું આવડે જ છે બધું આવડતું જ છે અને ટેન્શન લઈ લે છેએ કે આ વસ્તુ રહી ગય છે આ વસ્તુ બાકી છે તો ટેન્શન તો હંમેશા લેવું નહી જોઈએ અને એ એક કારણસ યાદ રાખજ જો ને આપડે છે ને એક્ઝામ ન એક બે મહિનો વાર હોય કેવે હમણાં માચ ચાલી રહ્યું છે અને એપ્રિલમાં એક્ઝામ આપડે હમણાંથી તૈયારી કર છે અને બારનું ખોકને એવું ખાવાનું ટાળવું જોએ જેમ કે પીઝા ચાાઈનીઝ ખાસ કરીને ચાઇનીઝ ટાળવ જોઈએણ કે જો એના કારણે જો એઝામ ટાઈમ પર પેટમ બગાડ્યું તો તમે એઝામ આપવામાં થોડી ઘણી ન બ ઘણી મુસીબતો નો સામનો કરો પડશે અને મુશ્કેલીઓનોો સામનો કરવો પડશે એ તમને પછી પરિણામમાં તમારે ભાર પડે છે અને તમારે જે વિચારી્યું હોય તેટલા પરિણામ આવી પણ નહી શકે એટલે તમારે ખાવા માટે ખાસ ધ્યાન આપવું જોઈએ તો તમે શું તમે એઝામને જે એક બે મહિના આગળ તમે કેવ ખોરાક લીધેલો તમે બહાર ન ખાટેલો કે પછી ઘરનો જ પૌષ્ટિક આહાર લીધેલો
હા મેં પણ ઘરનો પૌષ્ટિક આહાર જ લીધલો કારણ કે જો એક્ઝામ ટાઈમ પર આપડણે બહાર નું ખાવાનું ખાશું તો એ બહુ જ ખરાબ ત્રેસતા થઈ જશે કારણ કે જો બહારનું ખાવાનું ખાવાથી આપણને બીજ બધી બીમારીઓ પણ થવાનો ભય રહે છે તેથી કરીને બારનું ખાવાનું આપણે ન ખું જોઈએ એક્ઝામ ટાઈમ પર તો બિલકુલ પણ નહીં કારણ કે તેના કારણે આપણી એક્ઝામ પર ફરક પડી શકે છે આપણા પરિણામ પર ફરકડી પડી શકે છે જેથી કરીને આપણે ફૂલ ફોકસ ઓન એક્ઝામ રાખું જોઈએ આપણે ફૂલ ફોકસ એક્ઝામ રાખશું તો આપણે બધું યોગ્ય રીતે બધા દાખલા ગણી શકીશું બધું વાંચી શકીશું અને યોગ્ય રીતે કામ કરી શકીશું જેથી કરીને ખૂબ જ સારું રહે છે અને આપણે એક્ઝામ પણ ખૂબ જ સારી જશે આપણા પેપર પણ ખૂબ જ સારા જશે અને એક્ઝામ જો આપણે સારી જાય તો આપણે આખો વેકેશન પણ સારું જાય જેથી કરીને આપણે એક્ઝામમાં એટલી મહેનત કરી લેવી જોઈએ કે બધાને આપણે એટલું કહી શકીએ કે હા ભાઈ આપડણે એટલા માર્ક તો આવવાના જ છે તેથી કરીને બધાને કહેવામાં પણ સારું લાગે જો આપણે યોગ્ય મહેનત કરેલી હોય તો આપણને એક્ઝામ ખુબ જ સરળ લાગે પરંતુ જો આપણેઈ મહેનત જ જો ના કરેલી હોય ને તો એકદમ સરળ પેપર પૂસાયું હોય ને તો તે પણ આપણને ખુબ જ અઘરું લાગે જેથી કરીને આપણે ખુબ જ વધારે મહેનત કરવી જોઈએ જેથી અઘ્રમ અઘ્રમું પેપર બી પૂસે તો આપણને ખુબ જ સરળ લાગે તમારે શું કેવું છે આ બાબત પર
હા તમારી વાત એકદમ સાચી છે અને તમે જેમ જણાવ્યું કે તમે જે એક્ઝામ આપ્યું તેમાં તમે જે ધાર્યા છે તમારા માર્ક આવે એ હું ખુબ જ આશા રાખું છું અને તમારી ઘરના પેરે પણ તમારી એટલી આશા રાખે છે ને મને એવું લાગે છે ને તટે પણ મમને એવું લાગે છે કે તરે સો ટકા માર્ક તમાર આવશે જ અને જો નહીં આવે તમને વિશ્વાસ હોય તો તમે મને પણ જણાવજો મે આપ મારાથી જેટલી મળે થાય તેટલી શું કરીશ ને તમે ટેન્શન ના લે રિઝલ્ટ જેવું આવે તેવું ચાલો મળીએ
હા ચાલો મળી હશે